ચાલુ રાખજો, તેના કારણે નાના રિજેક્ટ નહીં થાય તમારે.
કરવા ના કરવાના કારણે.
બસ વાત કરવાના, ના કરવા ના. કારણે અમે બસ બેઠા છીએ.
એવું એમ કોલેજ જવાનું છે.
ના, આજે તો કઈ મિત્ર આવવાનું નતો કતો એટલે લગભગ નહી જઈએ. બપોરે કઈ ખબર નથી હા, બધા જવાનો છે તો કોણ આવશે.
તો અવાજ આવે કે બેકગ્રાઉન્ડનો.
કંઈક પંખો વગેરે ચાલુ હોય એવું લાગે છે.
વધુ આવેજે
ના ખાલી નર્મલ
હા તો આપણે કઈક મારે એઆઈને ટેકનોલોજી વિશે વાત કરવી હતી હાલના સમયમાં જે એઆઈ નો વધતો જતો ઉપયોગ ને જે વ્યક્તિની માનસિકતા જે ગુમાવી રહ છે તેના વિશે વાત કરવી હતી હ
બરાબર
હ જે એટલે જે લોકો હ ન વધુ ઉપયોગ કરી રહ્યા છે અને જે પોતાની જે તર્ક શક્તિ ગુમાવી રહ્યા છે તેના વિશે વાત કરીવી
એ તમે જે વાત કરી તે એક ટાઈપનું કહી શકો કે જે લોજિક તે પોતાનું લધ ઘુમાઈ રહ્યા છે અત્યારે કોઈ પણ ગેમ ર બના હોય તો પબ્લિક માણસ છે ડાયરેક્ટ એઆઈનો જ યુઝ કરશે પરંતુ જે તમે આગળની જે ગેમ પબ્જી વગેરે જોઈ લઈ છે તેમાં માણસે પોતાનો લોજિક યુઝ કરેલું છે એટલે એઈઆઈના કારણે તમે જેવું માણસનું પોતાનું મગજ જે કેમ બનાવી શકે તેવું એ નહીં બનાવી શકે તેનું મગજ પણ ડેવલોપ નહીં થાય એઆઈ ના કારણે સમજો
હા વાત સાચી તમારી જે રીતે એઆઈ હાલના સમયમાં ખુબજ ઉપયોગી થાયજ જેવાનો સારો ઉપયોગ કરવામાં આવે તો ઘણા ફાયદા થાય છે ન કે નુકસાન નુકસાન છે
ના નુકસાન તો
હાલમાં જે હા પણ તમે ઇન્ટરનેટમાં જોતા જ હશો એવા લોકો વિડિયા બનાવીને લોકો પાગલ બનાવે છે તમે કદાચ જોયું હશે તો જે આપણી જે બીજી ભારત જનતા પાર્ટી છે તેમને પણ એનો ઉપયોગ કરીને પોતાની પ્રગતિ બતાવે છે એઆઈ વિડીયો દ્વારા કે છે કે અમે પ્રગતિ કરી છે પણ હકીકત માંથી કોઈ પ્રગતિ હતી જ નહી આવી રીતે દૂરુપયોગ થાય છે
બરાબર હા એ તો હું સમજી ગયો અ એવા વિડિયો તો અમે પણ ટ્રાય કરેલા છીએ જેવમાં કોઈ માણસને હંસતા હંસો હોય બે કબરને એવી વાતચીત કરાવી હોય વગેરે વગેરે તમે સમજી શકો છો એવા પણ વિડિયા અમે બનાવેલા છે એ અને અમુક તો ફોટા પણ એવા બનાવેલા છે કે તમે પણ વિચારી શકો તમે વિચારી પણ ન શકો કે આ ફોટો રિયલ હશે કે એઆઈ હશે એ અત્યારના જમાનામાં એટલું બધું આગળ એઆ જતું રહ્યું છે કે તમને ઘણી બધી તકલીફ પડી શકે છે કે તમે ના જોઈ શકો તમને કોઈ મજા પણ આવે તમે એવું વિડીયો બનાવો તો ફોટા બનાવો તો
આ વાત સાચી તમારી જે એઆઈ છે તે કૃત્રિમ બુદ્ધિમત્તા છે એટલે કે એવી ટેકનોલોજી જેમાં કમ્પ્યુટર મશીન માણસને
વધુ થતો ઉપયોગ અને તેના કારણે થતા નુકસાન ઘણા છે એઆઈ નો એ જે સ્ટાર્ટિંગમાં ઓગણીસો પચમાં આયુ તું તેમ ટોરિંગ એ વિચાર રજૂ કર્યો હતો કે શું મશીન વિચારી શકે તે વિચાર પરથી એઆઈ આવ્યો હતું પછી આગળ જતા તેનો વિકાસ થયો અને ઓગણીસો એસી બે હજાર દરમિયાન એઆઈમાં સંશોધન વધ્યું તેના કારણે જે તમે બે હજાર દસમાં પછી મોટા પ્રમાણમાં ડેટા અને શક્તિના કમ્પ્યુટરના કારણે એ માં ઝડપી લિઘી છે એવા એઆઈ તમને કેવી રીતે મદદ કરી શકે આ તો તમને ડેટા એકત્રિત કરી આપી શકે પછી એલબોરિઘમ માહિત વિ્લેષ નિમોનું પાલન શિખડાવે છે મશીન લર્નિંગ અનુભુતી પોતાનું પ્રદર્શન રજૂ કરે છે જો એઆઈ ઘણા પ્રકારનું હોય છે એ હ તમે જે ચે જીટીપી વાપરો છો એ મારા મત મુજબ તો તે પર્યાયમાં આવે છે કારણ કે જે કજ બધું પાવરફુલ છે તે તમે જો એમાં કોપી બનાવો છો ને તો તમને એ નહી લાગે કે આ રિયલ છે કે ફેક તમારું શું કેવું છે
અત્યારમાં જે એક ટ્રેન્ડમાં ચાલી ર્યું છે ક્લાઉડ એઆઈ તે એન્થ્રોપિક નામના દ્વારા એક કાવડીએ બનાવવામાં આવે છે. તેમાં લગભગ તેની સ્થાપના બે હજાર એકવીસમાં જ કરી દીધી છે. અને સરયો દેવીઓ છે. એ પણ એક પ છે, કે જેમાં મહિલા કોઈ પણ એ્ બનાવામાં આવતી તેમાં અમુકવા બધા બસ ર જ કે જેના કારણે કોઈ હોય. તો તેની એક પણ અત્યારે આ જે એ આઈ છે. તેના કારણે ઘણી બી તેમને સુવિધાઓ પ્રાપ્ત થઈ હતી જેનાથી કોઈ પણકંગ વગેરે ન થઈ શકે. બીજા બધા પણ ઘણા બધા ફાયદા થાય છે.
આલના સમયમાં અહીયાથી ઘણા બધા ફાયદા પણ નુકસાન પણ થાય છે. જેમકે, જેમકે, શિક્ષણમાં તેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ન અભ્યાસમાં મદદ કરે મુશ્કેલી વિષય સરળ રીતે સમજાવે. પછી આરોગ્ય ક્ષેત્રે પણ આપણે તેનો ઘણો બધો ઉપયોગ થાય. કૃષિમાં પણ કૃષિમાં તો જો હું પોતે જ તેનો ઉપયોગ કરું છું. અમારે જે જમીન છે તેમાં હું એ આઈ દ્વારા માહિતી મેળવીને કૃષિ કરું છું. તેના કારણે મને હજી બે વર્ષથી ઘણો ફાયદો થાય છે. પછી બેન્કિંગ કે નાણાકીય ક્ષેત્રે આપણે જે ઘરે બેઠા કામ કરી કઈ રીતે કામ કરી શકે તેની માહિતી પણ ચાર્ટ જી પી ટી આપે છે. એ આઈ દ્વારા આપણે ઘણા બધા કામ ઘરે બેઠા પણ કરી શકીએ છીએ, અને અત્યારના સમયમાં જો તમે દ ઉદ્યોગ કે કંપનીમાં જુઓ તો જે રો રોબોટિક સિસ્ટમના કારણે વ્યક્તિઓની જે માંગ ટવા લાગી છે, એટલે આના એક મોટું નુકસાન કહેવાય કારણ કે બેરોજગારી વધચ્ચે પછી જે આ દેશની આવકમાં ઘટાડો થશે તેના કારણે દેશને જે અર્થતંત્ર ઘટી જશે અર્થતંત્ર નબળું બનશે જો બેરોજગારી વધવાના કારણે જેી એનો ઉપયોગ ઘણા બધા છે. તેમાં તો પહેલો છે કે ડીેક વિડીયો અને ફોટા તમે જોયા જ હશે કે ખોટા ખોટા વિડીયો બનાવી લોકો ગેરમાર્ગે દોરે છે. ઘણા તો કોટા કોટા બ બનાવીને તેને બ્લેક તમિલ વ્યક્તિને કરે છે. ખોટી માહિતી સાયબર ગુનાઓ કરે છે. નોકરીઓ પર અસર થાય છે. ગોપીન હાલમાં જે મેન જે મુદ્દો છે, ને તે તો મને એવું લાગે છે. જે ખોટા વિડિયા અને ખોટી માહિતી એઆઈ દ્વારા બણે છે. જેના કારણે લોકોને ખતી માહિતી મળે અને લોકો તે પ્રેરિત થાય છે, અને ઘણું બધું નુકસાન થાય છે. હમણાં જે મેં ના કીધું કે જે ભારતની જે પ્રગતિ બતાવી એ દ્વારા તો લોકો લોકોને એવું લાગે છે કે ભારતમાં પ્રગતિ હતી પણ એચુલીમાં તો પ્રગતિ હતી જ નહી તેના કારણે તે લોકો ખોટા માર્ગે દોરાય છે શું કેવું તમા શું કેવું
બરાબર એઆ જે લાખો કરોડ પુસ્તકો વેબસાઇટો લેખો અને અન્ય ડેટા પરથી પેટર્ન શીખે છે તેની પ્રક્રિયા તમને કદાચ ખબર હોય તો માહિતી ડ્ર્રેવિ શીખવવું એઆઈ મોડ યુઝરને પ્રશ્ન પૂછે છે અને એઆઈ જે યુઝર છે જેઆ પ્રશ્ન પૂછે એઆઈ તેને જવાબ આપે એના એઆઈ ના તમને કદાચ ખબર હોય તો ઘણા બધા પ્રકારો પણ છે તમે કદાચ સાંપળ્યું હોય તો નેરો એઆઈ એક એક જ સુધી સારી રીતે કામ કરે છે તેનું તેના ઉદાહરણમાં ગૂગલમાં જે ટ્રાન્સલેટ તમે કરો છો કોઈ પણ વાતચીત લખીને ટ્રાન્સલેટ જે કરાવો છો તે નેરો એઆઈ કરે છે કે જીપીટી પણ એક નેરો એઆઈનો ભાગ ગણી શકો જે સીરી છે સીરી જે આઈફોન વગેરેમાં કંઈક આવે છે એ આ નેરો એઆઈ નો એક ભાગ છે અને એજીઆઈ એટલે જનરલ એઆઈ જે માણસ જેવી બુદ્ધિ ધરાવે છે પણ હજી રીતે સંપૂર્ણ રીતે તેવું બની જ નથી શકે અને એક છે સુપર એઆઈ માણસ કરતા પણ વધુ બુદ્ધિશાળી હાલમાં એક એક કલ્પના છે પરંતુ ભવિષ્યમાં એ પણ બની જશે કે તેને કોઈ એવું ના કહી શકે કે એું નહી બની શકે અને અત્યારે તો તમે ઓપન એ જે નામ સાંભળ્યું જશે ચ ટી મોડલ્સ ડેલ ઈ ડેલ ઈ પણ તમે લગભગ સાંભળ્યું છે તેમાં પણ તમે ફોટો એડિટિંગ વગરે કરી શકો અને વિડીયો એડિટિંગ પણ કરી શકો છો તેનો ઉપયોગ કોડિંગ રાઇટિંગ સ્ટડી ટ્રાન્સલેશન રિસર્ચ ઇમેજ જનરેશન વગેરેમાં થાય છે ને એનો ફાયદો એ છે કે ખૂબ જ બુદ્ધિશાળી છે પ્રોગ્રામિંગ માટે એકદમ ઉત્તમ ગણી શકો ત પરંતુ તે માણસની જે બુદ્ધિ છે તેના તેના જેવું તો ન હોહી શકે કારણ કે જે માણસ છે તેની બુદ્ધિ જ એીઆઈને બનાવ્યું છે તો હવે એ તે જે એઆઈ છે તે માણસની બુદ્ધિ કરતા તો આગળ ન જ હોઈ શકે અને આ જે એઆઈ છે તે લાંબી વાતથી પણ યાદ રાખી શકે એક એથોપિક જે ત વાત કરી ક્લાઉડઆઈ એ પણ લાંબા ડોક્યુમેન્ટ વાંચવાવામાં સારું છે કોડિંગ એનાલીિસિસ રિસર્ચ ઘણી બધી કંપનીઓ ત્યાં બિઝનેસમાં પણ કામ કરે છે જે મે તમને વાત કરી હતી કે કોઈ હેકર જે બગ્સ વગેરે શોધી શકે છે તેરો ક્લાડી તેમાં ઘણી બધી ડિટેલથી એટલું બધું તેને જે બનાવવામાં આવ્યું છે કે કોઈ ઘણા બધા વર્ષો પહેલાં જે કોઈ એપ્લિકેશન વગેરે બનાવવામાં આવી હતી તેના જે બક્સ વગેરે કોઈ શધી નહતું શકતું પરંતુ જે આ એઆઈ આવ્યું ત્યાં બસ ખાલી પાંચ મિનિટમાં જ ઘણા બધા બગસ વગેરે જે શોધી લીધા જેનાથી કોઈ સિક્યોરિટી વગેરે પણ સારી રીતે થઈ ગઈ જે સાયબર સિક્યોરિટી ફ્રોડ થાય છે તે પણ ઘટી જયા છે
હા તમે વાત કરી હા જે વાત તમે કરી કે જે આ લોકો જેટલું મગજ મગજ બુદ્ધિશાળી નથી હોતું તેના કર કારણ એના ઘણાં નુકસાન પણ થાય છે હવે તમે સમજો કે આપણે જે એઆઈનોો ઉપયોગ કરીને ઘણા પણ ફાયદા પણ થાય છે તમે કહ્યું કે જે રીતે એઆઈ આપણે બુદ્ધિ કર બુદ્ધિ કરતા ઓછું જ કામ કરે છે છતાં આપણે જો તેનો સારો ઉપયોગ કરીએ તો આપણે સારા રિઝલ્ટ પણ મળી શકે છે મિત્ર જે મોબાઈલમાં જે આપણે વોઇસ અસિસ્ટન્ટનો ઉપયોગ કરીએ છીએ ફોટા વધુ સુંદર બનાવીએ છએ સ્મા કોલ અને મેસેજ ઓળખવીએ છીએ જે તમે હાલમાં જે ટ્રુ કોલર વાપરતા હશો તો તમને એરટેલમાં એવી સુવિધા છે કે તમને જો કોઈ સ્કેમ સ્પેમ કોલ કે સ્કેમ કોલ આવે તો તમને તે અલર્ટ કરી દેશે રેડ કલરના સિમ્બોલ સાથે કે આ એક સ્કેમ કોલ છે તમે ના ઉપાડો તમને કંઈ નુકસાન થઈ શકે છે તમે કદાચ તમે વાપરતા હોય તો હું તો વાપરું જ છું એરટેલનું કાર્ડ તેના કાર કારણે મને ઘણા ફાયદા પણ થાય છે જેવી કે નેવિગેશન અમે રસ્તાઓ દ્વારા ઘણી બધી ટેકનોલોજી બનાવી શકો ટ્રાફિક મુજબ શ્રેષ્ઠ માર્ગ સૂચવે છે ઓનલાઈન ખરીદી કરવી હોય તો પણ તમને એં ઘણી માહિતી આપી શકે કે આ ક વસ્તુ તમને ખાલી ફોટો પાડીને મૂકી દેવાનું વસ્તુનો તેની વિશે તમને પૂરી ડિટેલ આપી દેશે કે આ કેવું વસ્તુ છે એની એક્સપાયરી ડેટ શું છે તમને શું ફાયદો થઈ શકે છે હમણાં તો હું જે ઘરના માટે જે દવાઓ લઈ જાઉં ને તે તો ચેટ જી પી પી આઇને કુશીને જ લઈ જાઉ છું કે ઘરમાં જો માથાનો દુખાવો થયો છે તો તેને મટાડવા માટે કઈ દવા સારી કહેવાય તો મને એઆઈ તેની વિશે સારી માહિતી આપી દે છે ઘણી બધી માહિતી આપે પણ હું એને એમને એમાંથી કંઈક એક ચૂઝ કરું છું પછી જે આપણે દવાએ લઈ છે તેને ફોટો પાડીને મૂકવો જરૂરી છીએ એઆઇને કારણ કે આપણે માહિતી મળે કે કઈ વસ્તુ કેવી અને સારી છે કે નહીં આનાથી શું ફાયદા થાય છે આ દવાઓથી શું નુકસાન થાય છે તે ઘણી બધી માહિતી આપણે આરોગ્ય ક્ષેત્રે તેમાં લઈ શકીએ છીએ. તેમાં ફિટનેસ એપ્સ દ્વારા કસરત અને આરોગ્ય અંગે માર્ગદર્શન પણ